અવાજ આવે છે મિત્ર?
હા મિત્ર. આવી રહ્યો છે.
હા, શું કરી રહ્યા છો?
કઈ નઈ હવે કોલેજથી આયવા ને હવે બેસી રહ્યો છું.
બરાબર, રિઝલ્ટ કેવું આવ્યું?
રિઝલ્ટ તો સારું જ આવ્યું આ વખતે તો પેલા કરતા
હા હા અમે કેવું ચાલી રહ્યું છે ફિટનેસ?
ફિટનેસ તો છે આજકાલ તો ચોમાસાનો સમય છે એટલે થોડું ધ્યાનમાં રાખ્યું છે એટલું બધું તો નહી પણ છે એમ તો
બરાબર.
કશું નહીં એટલે આજે ઘણા દિવસ પછી આજે તારી સાથે વાત થઈ રહી છે તો આજે હું સવારે નજીકના બગીચામાં ફરવા ગયો હતો અમારે ત્યાં ત્યાં ઘણા લોકો દોડતા હતા, અને કેટલાક લોકો યોગા કરી રહી હતા. કેટલાક જીમમાં જવાની તૈયારીમાં હતા અને નાના બાળકો ક્રિકેટ અને ફૂટબોલ એવા રમતો રમતા હતા. અને આ બધું જોઈને મને લાગ્યું કે આજના સમયમાં રમત-ગમત અને ફિટનેસનું મહત્વ ખુબ વધી ગયું છે. વ્યસ્ત જીવન, અભ્યાસ અને નોકરી વચ્ચે જો આપણે શરીરની કાળજી ન રાખીએ તો આગળ જઈને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત આપણને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી મેં વિચાર્યું કે આજે તને ચાલને ફોન કરી દઉ અને આપણેે એ વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો મિત્રો તમે મારો સાથ સહકાર આપશો કે?
હા, મિત્ર ચોક્કસ.
હા હા, અને એ જોઈએ તો આપણા વડીલો પણ કહેતા હતા કે સ્વાસ્થ્ય શરીરમાં જ સ્વસ્થ મન વસે છે. જો આપણું શરીર તંદુરસ્ત હશે તો જ આપણે અભ્યાસ, નોકરી, વ્યવસાય અને જીવનના બીજા બધા કામો કરી શકીએ છીએ કારણ કે આપણા પર જો કેટલા પણ પૈસા હોય અજબો પૈસા હોય પરંતુ આપણા પર તો શરીર ના હોય સ્વસ્થ તો એ કશું કામનું નથી મિત્ર તે આપણને ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે ધીરે ધીરે આપણું શરીરને પણ સ્વસ્થ રાખવું જોઈએ. હમ્મ. આપડી જે ફિટનેસ છે એ જાળવી રાખવી જોઈએ. રમત-ગમત માત્ર શરીર ને મજબૂત બનાવતી નથી પરં તું મનને પણ તાજગી રાખે છે. એટલે આપડી બધી બોડી ને જ કંટ્રોલ રાખી છે આ ફિટનેસ આપણને અને બાળપણમાં આપણે દરરોજ મિત્રો સાથે ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો જેવા ઘણી બધી આપે રમતો રમતા હતા. એના કારણે પણ શરીર એકદમ એક્ટિવ રહેતું હતું, અને દિવસભર આપણને ઉત્સાહ પણ રહેતો હતો તો આજકાલ તો આપડે ગામોમાં તો જોઈએ નહિ તો યુવાનો મેદાનમાં રમવા કરતા મોબાઈલ, કમ્પ્યુટર આવું આવું બધું વસ્તુમાં ઘણો બધો સમય પસાર કરતા હોય છે તે એથી ટેવ એની ખૂબ જ બગડી ગઈ જાય છે, અને હા ટેવથી શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ શકે છે અને આરોગ્ય પર તેનો એક ખૂબ ખરાબ અસર પડી જાય છે, તો તે રીતે આપણને ધ્યાન રાખવું જોઈએ મિત્ર અને નિયમિત કસરત કરવાથી શરીર મજબૂત બને છે. વજન નિયંત્રિત રહે છે, આપણું જે હૃદય સ્વસ્થ રહે છે, અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, સાથે છતી કસરત એવું બધું કરવાથી આપણે માનસિક તનાઉ ભી ઓછો થાય છે, આપણો જે આત્મવિશ્વાસ વધે છે, અને આખો દિવસ આપણને તાજગી અનુભવાય છે. તો શું મિત્ર તમે પણ મને થોડી માહિતી આપશો?
હા મિત્ર તમારી વાત સાચી છે કે રમત ગમત આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે એમાં તમાર તો માત્ર મનોરંજન માટે નહી પરંતુ આપણા શારીરિક અને માનસિક વી સ્વાસ્થ્ય માટે પણ એ ખૂબ જ જરૂરી છે તો આજના સમયમાં લોકો ખાસ કરીને તો મોબાઈલ અને કમ્પ્યુટર ના વધુ ઉપયોગના કારણે શારીરિક પ્રવૃતિથી દૂર રહ્યા થઈ રહ્યા પરંતુ તેથી જોઈ શકીએ છે કે આપણે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કોઈ ને કોઈ રમત અથવા કસરતનો ક કસરતનો સમાવેસ કરવો જોઈએ. અને રમત ગમત નું મહત્વ
એ છે કે રમત રમત રમવાથી આપણે શરીર ને તંદુરસ્ત અને
સક્રિય રહી શકે છે, અને દોડવું ક્રિકેટ, ફુટબોલ, વોલીબોલ, કબડી. બેડમિન્ટન, જેવી રમતો શરીરની શક્તિ વધારે છે, અને રમતથી તો શરીરમાં લોહીનું પ પરિભ્રમણ પણ સારું થઇ છે, ને મેં વધુ ઉર્જાની પણ અનુભવી શકી છે, અને રમત ગમત આપણને ટીમ વર્ક, સીસ્થ, સમયનું મહત્વ. અને હાર જીત સ્વીકારવાની ભાવના શીખવે છે. રમતના મેદાનમાં મળેલી હાર આપણે આપણને ફરી મેહનત કરીને જીતવા માટે પ્રેરણા આપે છે. અને એમ ખાસ ફિટનેસ માટેનું મહત્વ જોવા જઈએ તો કે ફિટનેસ એટલે માત્ર સુંદર શરીર નહીં પરંતુ શરીર અને મન બંનેની સ્વસ્થ હોવું જોઈએ. અને ફિટ રેહવા માટે નિયમિત કસરત યોગ્ય આહાર અને પૂરતી ઊંઘ જરૂરી છે. દરોજ ઓછામાં ઓછા આપણે ત્રીશ મિનીટ ચાલવું જોઈએ‌. દોડવું યોગ યોગા કરવા અથવા કસરત કરવી જોઈએ. અને આજના સમયમાં તો જીમનો ટ્રેન્ડ વધ્યો જ છે તમે રીતે કે અમુક જે જીમમાં જઈ રહ્યા છે તો એ તે પરંતુ ફિટ રેવા માટે જીમ જરૂરી નથી પણ ઘરેથી પણ પુશઅપ સ્કોટ અને યોગ અને પ્રાણાયામ કરી પણ શકાય છે. આજની આજની જીવનશૈલીને જો જીવનશૈલી અને ફિટનેસ ને જોવા જઈએ તો આજનાં યુવાનોનો મોટા ભાગનાં સમયે મોબાઈલ સોશિયલ મીડ ડીયા અને ગેમ્સમાં પસાર થાય છે. લાંબા સમય સુધી બેસી રેહવાથી શરીર પર ખરાબ અસર થાય છે. એવુ પણ થાય છે કે તેથી મોબાઈલનો ઉપયોગ ઓછો કરી ને શારીરિક પ્રવૃત્તિ માટે સમય કાઢવો જોઈએ. અને મોબાઈલમાં ગેમ રમવા કરતાં મેદાનમાં રમીએ એ વધુ સારું સે ને આપણાં ફિટનેસ માટે પણ એ સારું થઈ શકે છે તો આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ આપણે ફિટનેસ માટે પણ યોગ્ય આહાર પણ લેવો જોયે ફિટનસ માટે માત્ર કસરત પૂરતી ન થી પરંતુ યોગ્ય આહાર પણ ખુબ જ જરૂરી છે. અને આપણાં આહારમાં દૂધ, દહીં, દાળ, ચણા, મગ ઈંડા, શાકભાજી, ફળો અને પૂરતું પાણી પણ હોવું જોઈએ. જંકફૂડ વધારે તેલ વાળું ખાવુ ન જોઈએ અને વધારે ઠંડા પાણી થી દૂર રહેવું જોઈએ. યોગ્ય આહાર અને નિયમિત કસરત થી શરીર પણ મજબૂત બને છે. અને માનસિક ફિટનેસ જેમ કે ફિટનેસ માં માનસિક સ્વાસ્થ્ય એ પણ મહત્વનું છે. અને રમત-ગમત થી તણાવ ઓછો થાય છે અને મન પણ પ્રસન્ન રહે છે અને રમત રમવાથી આપણને કઈ ઉત્સાહ જ અલગ હોય છે કારણ કે એમાં કંઈ બધા સાથે રમવાનું તો તમે શું કેશો મિત્ર?
હા મિત્ર તમે સા સાચી વાત કીધી અને આ રમતગમત આપણને સમય નું આયોજન કરતા ટીમ સાથે કામ કરવાની ભાવના અને મુશ્કેલ પરિસ્થિતિ માં આપણને હિંમત ના હારવાની એ તે શીખવે છે. મેદાનમાં મળતા આ ગુનો જીવનમાં આપને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. રમત-ગમતમાં જીત અને હાર બંને આવે છે. પરંતુ સાચો ખેલાડી એ જ હોય છે, કે જે હારીને પણ જીતે છે. તે. એટલે કે હારે ત્યાં ફરીથી વધુ મહેનત કરવાની પ્રેરણા મળે. આ જ ભાવના જીવનમાં સફળતા મેળવવામાં પણ મદદ કરે છે આપણને. અને આજકાલ ભારતના ઘણા બધા એવા ખેલાડીઓ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશનું નામ રોશન કરી રહ્યા છે. આપણા જે ક્રિકેટમાં જ જોઈએ તો આપણે જે વિરાટ કોહલી છે. એમ એસ ધોની છે, અને સચિન તેંડુલકર. ને એવા બધા જે પ્લેયર છે, જે ખુબ જ ફેમસ છે. અને આપણે જે દેશનું નામ રોશન કરી રહ્યા છે. તો એવ એવા ઘણા બધા એવા ગેમોમાં આપણો દેશ આગળ વધી રહ્યો છે. અને અને તે ફિટનેસ માટે પણ માત્ર કસરત કરવી પૂરતી નથી મિત્ર. પરંતુ સંતુલિત આહાર આપણે પૂરતી ઊંઘ લેવી જોઈએ. પૂરતું પ્રાણી પાણી પીવું જોઈએ. ખરાબ ટેવમાંથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે મિત્ર. જો જીવન શૈલી સારી હશે તો શરીર લાંબા સમય સુધી સ્વાસ્થ રહેશે. નહીંતર આપણું શરીર ધીરે-ધીરે જે ખતમ થઈ જશે. અને બીજું જોઈ લઈ તો સ્વાસ્થ્ શરીર, સ્વાસ્થ મન અને સકારાત્મક વિચારસરણી માત્ર નઈ સફળ જીવન માટે ખૂબ જ જરૂરી છે. તેથી દરેક વ્યક્તિ એ રોજિંદા જીવનમાં રમત-ગમત અને ફિટનેસ ને સ્થાન આપવું જોઈએ. અને આજે તારી સાથે વાત કરીને મને સમજાય કે રમત-ગમત માત્ર મનોરંજન નથી. પરંતુ સ્વસ્થ અને સફળ જીવનનો આધાર સે મિત્ર. તો તમે એટલો મને સમય આઈપું તે બદલ હું આભાર માનું છું. મિત્ર ફરી આપણે એકાદ એવો જ ટોપિક લઈએ. અને તેના પરથી વાત કરીએ. તો ધન્યવાદ.
હા મિત્ર તમારો પણ આભાર.